હાલો હા, બોલો
અવાજ આવ છે, મારો.
હા, આવે છે, આવે છે.
હા, તો ચલો ને આજે આપણેે, નૈનીતાલની મુસાફરીનું વણન વિશે, વાત કરી આપડે
હા, જરૂરથી અને એનીતાલ ભારતનું એક સુંદર સ્થળ, કહેવામાં આવે છે.
રાજ્યમાં, આવેલું છેને.
હા, અને તે ખાસ કરીને તેના પ્રકૃતિ વિશે બહુ, જાણીતું છે.
બ ના છેનેની, તળાવ પ્રથી આમ પડેલું છે.
હા, અને આ તલાવ શહેરની, એક અલગ ઓળખ તરીકે પણ જણાય છે.
હ ની આસપાસ અને પહાડો, અને હરિયાળી જોવા મળે છે.
હા, અને આ દ્રશ્યો ઘણા પ્રખ્યાત છે.
નૈનીતાલ, તરફની મુસાફરી ધોરાણ છે, ને પહાડી રસ્તો જોવાવામાં મળે છે, ને
બહુ સાચી વાત છે, અને આ રસ્તા પ્રકૃતિઓને બહુ, વધુ સુંદર બનાવે છે.
બિલકુલ અને મુસાફરી ધોરણ છે, ને નાના ગામો પણ જોવા મળે છે, આપણને
હા, અને આ ગામો પહાડી જીવનની બહુ એક ઝલક આપે છે.
અને નૈનીતાલ પહોંચતા જ છે ને તળાવનું દ્રશ્ય મનમોહક લાગે છે
હા અને તલાવનું સ્વચ્છ પાણી તેની સુંદરતા વધારે છે
ના તળાવમાં છે ને આપડે પેલું કેવા ને કે નાવ ચઢાવ એમ નાવ ચલાવાનું પણ આમ એક લોકપ્રિય પ્રવુતિ છે
હા અને
અ ઘણા તલાવમાં પણ નૌકાની મજા લેતા હોય છે લોકો
બિલકુલ અને તળાવની આસપાસ ચાલવા માટે પણ સરસ જગ્યાઓ છે ત્યાં તો
હા અને ત્યાંથી પણ પહાડો અને પાણી બંનેનું સુંદરતા દ્રશ્ય જોવા મળે છે
બિલકુલ અને નૈનીતાલનું આમ કેવાય ને કે હવામાન આમ ઘણું આશ્ચર્યચક કઈ આમ બનાવવામાં આવે છે તેને
બિલકુલ અને ખાસ તરીકે ઉનાળામાં ઘરના લોકો ત્યાં ફરવા જાય છે
શહેરમાં અનેક આમ અને પર્યટન આમ સ્થળો પણ આવેલા છે ત્યાં તો
હા અને તે એમાં નૈના દેવીનું મંદિર એ બહુ મહત્વમાં ગણાય છે
બિલકુલ અને આ મંદિર છે ને ઘણા ભક્તો માટે શ્રદ્ધાનું
અનેને તમે જોઈ શકો તો કે મંદિરની આસપાસ પણ ઘણી હલચલ જોવામાં મળે છે
અને ત્યાંના બજારમાં પણ ઘણા પ્રસિદ્ધ હોય છે ને
હા બહુ સાચી વાત ને ત્યાં સ્થાનિક વસ્તુને હલચલ બનેલી સમાન જોવાવામાં મળે છે
એટલે તો ત્યાંના લોકોને જે ફરવા આવેલા લોકોને આ બધું બહ જ પસંદ આ થાય છે એમને આ બધું જોય
હા અને ત્યાંના બજાર શહેર એ બજાર શહેર એમની સંસ્કૃતિ બહુ આપે છે જણવામાં
બિલકુલ અને નૈનીતાલમાં અનેક દ્રશ્યો બિંદુઓ પણ આમ આવેલા છે ને
હા અને ત્યાંથી આખું શહેર અને તલાવ બેવ જોવાવામાં મળે છે
બિલકુલ અને તેમાં તો ખાસ વાત હું તમને કહું ને કે સવારના સમયે છે ને પહાડો પર પણ તો સૂર્યપ્રકાશ સુંદર લાગે છે એકદમ
હા અને સાંજે પ્રકૃતિનો નજારો પણ એક અલગ અનુભવ આપે છે
ની આસપાસ ઘણા વન વિસ્તાર પણ છે
હા અને આ વિસ્તાર પ્રકૃતિ પ્રેમી લોકો માટે બહ સારું કેન્દ્ર છે
બિલકુલ અને પહાડો વચ્ચેનું શાંત વાતાવરણ છે ને શહેરની ભાગદોડથી તો અલગ જ લાગે છે
હા અને તેની નૈનીતાલની શાંત અને રમણ્યય સ્થળ તરીકે ઓળખવામાં આવે છે
બિલકુલ અને મુસાફરી ધોરણ છે ને સ્થાનિક સંસ્કૃતિ વિશે પણ આપણને જાણવા મળે છે ને
હમ અને તમે જોઈ શકો કે સ્થાનિક લોકોની પરંપરા અને રીતિ રિવાજ પણ રાસપ્રદ હોય છે.
અને નેનીતાલમાં તો છે ને ઘણી જગ્યાએ પ્રકૃત્રી કેવાય ને કે સુંદર્યનુ રક્ષણ આમ કરવામાં આવે છે તેનું
બિલકુલ અને આ વસ્તુ પર્યાવરણ માટે પણ બોવ ઘણી મહત્વપૂર્ણ છે.
બિલકુલ અને ટુરિસ્ટ આવે છે. એમનું પણ છે ને એટલું બધું દેખભાલ કરવામાં આવે છે. જેની વાત જ કઈક અલગ હોય છે અત્યારે
બોવ સાચી વાતને કારણ કે પ્રકૃતિનું રક્ષણ દરેકની જવાબદારી બને છે.
અને કેહેવાય છે કે નૈનીતાની મુસાફરી ફક્ત ફરવા પૂરતી સીમિત નથી પરંતુ છે ને સંસ્કૃતિ અને કેવાય ને એને જોળી રાખે છે આપણું
હા અને પ્રકૃતિ અને સંસ્કૃતિ આનો બહુ સુંદર મિલ છે.
આ સ્થળ છે ને ભારતના જાણીતા પહાડી પ્રયત્નો સ્થળોમાં ગણાય છે આપણા
હા અને તેની સુંદરતાને કારણે વર્ષોથી લોકપ્રિય રહ્યું છે આ
અને નૈનીતાલની મુસાફરી વિશે આપણે જેટલું કહે ને એટલું ઓછું છે. પણ મારી જોડે ખુબ બધી વાતો છે.
બિલકુલ બિલકુલ આ સ્તર પ્રકૃતિ સુંદરતાનું બોવ સુંદર ઉદાહરણ છે.
હ અને તમે જેમ કીધું કે નૈનીતાલની આસપાસ છે ને ઘણા અન્ય આમ અજુબા આપડે સ્થળો પણ આમ આવેલા છે. જે આપણે હજુ સુધી પણ નથી જોવ્યા
હા અને આ સ્થલોમાં પર્યટકોને વધુ જાનવા અને જોવા તક આપે છે.
અને એમ બી કેવાય છે કે નૈનીતાલની છે ને ઓળખ માત્ર એક તળાવ પૂર તી સીમિત નથી
બોવ સાચી વાત છે કારણ કે આ આ શહેર પ્રકૃતિ અને સંસ્કૃતિ બંનેની દ્રષ્ટિમાં મહત્વપૂર્ણ છે.
શહેરની છે ને રચના પણ પહાડો વચ્ચે થયેલી જોવા મળે છે ને
હા તેથી શહેરનું દ્રશ્ય અને શહેર કરતાં બો અલગ જ લાગે છે.
બિલકુલ એટલે આપડે ત્યાં છે ને સવારનો સમય તમે જુઓ ને તો ત્યાં તમને ધુમ્મસ જ જોવા મળે પહાડોના કારણે
બહુ સાચી વાત કહી તમે આ દ્રશ્ય પ્રકૃતિની સુંદરતા ને બોવ વધુ આકર્ષક બનાવે છે.
દિવસ દોરાણ છે ને તળાવની આસપાસ ઘણી હલચલ જોવા મળે છે.
હા અને પર્યટકો અને સ્થાનિક લોકો બંને ત્યાં આવતા જતા હોય છે.
અનેક પ્રકારના છે ને વૃક્ષો પણ જોવા મળે છે.
હા અને આ વૃક્ષો પર્યાવરણ ને સમૃદ્ધ બનાવવા અ યોગદાન આપે છે
કેટલાક સ્થળો પરથી છે ને દૂર સુધી પહેલા પહાડો જોવા મળે છે આપણે
બહુ સાચી છે અને આ દ્રશ્ય ચિત્રો બહુ સુંદર લાગે છે
બિલકુલ અનેનીતાલની આ રાત્રિ પણ આ ખાસ આકર્ષણ ધરાવે છે ને
બઉુ સાચી વાત કઈ તમે અને આ નજારો ઘણા લોકોને આકર્ષિત કરે છે
બલુલ અને એમ બી કેવાય છે કે શહેરની જે રોશની હોય છે તળાવમાં પાણીમાં છે ને ચમકતી જોવા મળે છે
બઉુ સાચી વાત કહી તમે બહુ જ સાચી વાત
સપ તો કેટલાકચા દ્રશ્યોુ પણ ચૂપ છે
હા અને ત્યાંથી પહાડો વાન અને શહેર એક સાથે જોવામાં મળે છે
કેટલાક નવા સ્ટુડન્ટ અને લોકો આવે છે તે ખાલી અહં પ્રકૃતિ જોવા આવે છે અને તેની ઉપર રિસર્ચ અને એ બધું કરવા પણ આવે છે
બહુ સાચી વાત કઈને વનસ્પતિ અને પર્યાવરણ વિશે બહુ ઘણું જાણવા મળે છે તેમને
જાણવાનું રહી ગયું કે નૈનીતાાલમાં તો છે ને અનેક પક્ષીઓ પણ જોવા મળે છે
હા અને પક્ષીઓના મધુર અવાજો આ વાતરના વધુ બનાવે છે બહુ સારું બનાવે છે
પ્રકૃતિ સંપ સંબંધ છે
બહુ સાચી વાત એને તેથી તેનો અ તેથી તેનો અ રક્ષણ બી બહુ એટલું જ જરૂરી છે
બિલકુલ સાચું કીધું અને નૈનીતાલની છે ને મુસાફરી દોરાન છે ને સ્થાનિક બજારોમાં પણ આકર્ષણ નું કેન્દ્ર બને છે ત્યાં
હા અને ત્યાં વિવિધ પ્રકારની સ્થાનિક વસ્તુઓ જોવા પણ મળે છે
હ પરંપરા દર્શાવ છે
હા અને આ વસ્તુઓ પ્રદેશની ઓલખ ની જીવત રાખે છે
હમ ની પ્રવેશ હોવાના કારણે છે ને નૈનીતાલ નનું કેવાય ને આખું ભૌગોલિક મહત્વ પણ છે એનું
હા તે હિમાલયાની પર્વતમાલા સાથે જોડાયેલું છે
માજા ભરાની પ્રકૃતિ તોહરાનો મહત્વપૂર્ણ ભાગ છે
હ અને નૈનીતાલ આ અ ડહોરને નજીકથી જોવાની તક આપે છે
રી જોડે આ વિષ પર મ વાત કરીને એટલોું બધો આનંદ થયો નેલ તું મને જાણવા મળ્યું ને. ૈનીતાાલની અંદર અને તમે મને જે જણાવ્યુંને મેં તમને જે કીધું. એના પર મને ખુબ જ મજા આવી રઈ તોરી. જો વાત કરીને આપણે ચોક્કસ ફરીથી વાત કરીશું.
ચોક્કસ ચોક્કસ મને પણ બહુ ગમ્યું. ઓકે.